હેલો.
હાલો.
હા, કેમ છો બેન?
હું મજામાં છું, તમે?
હું પણ મજામાં છું.
સારું, આજે આપડે બાળપણ વિશે વાત કરવાના છીએ.
હ હા બેન કરોની.
બાળપણ ક્યારે લોટી ને તો આવતું નથી. બાળપણ ઘણા પ્રસંગો બનતા હોય છે, તેમાંથી કેટલા પ્રસંગો કાયમ માટે યાદ રહી જાય છે. આપણા જીવનમાં મુખ્ય યાદગાર પલ બાળપણ જ હોય છે. બાળપણમાં આપણેે કેટલીક પણ તોફાની કરી લઈ છે. બાળકના માટે બાળપણ ખુબ જ મહત્વનું છે. બાળપણ છે તે આ આપણા જીવન નું સૌથી સુંદર નિર્દોષ અને શરવણ કાળ છે અને ચિંતા મુક્ત આનંદદાયક અને સ્વતંત્ર સમય છે. આ સમયને આપણને અ સાચવીને જ વાપરવાનું હોય છે, બાળપણમાં આપણને ખુબ જ લાડ મળે છે. બાળપણમાં ભણતર ભણતરની સાથે રમત ગમત પણ જરૂરી છે. મિત્રો સાથે વિતાવેલો સમય અને માતા પિતા નો મળેલો પ્રેમ આખી જિંદગી યાદ રહે છે. અને આ યાદો જીવનભરની મીઠી યાદો હોય છે. બાળપણમાં ભવિષ્યની કોઈ ચિંતા હોતી નથી. બાળપણ બસ રમવા રમવા રજ હોય છે. બાળપણમાં બાળક રમવામાં મસ્ત હોય છે. બાળક બાળકમાં ખૂબ જ નિર્દોષતા હોય છે, બાળપણમાં બાળકો મનમાં કોઈ કપાડ સ્વાર્થ રાખતા નથી. તેમનું તેમનું હૃદય એકદમ સાફ હોય છે. અને પવિત્ર રહે છે. બાળપણ એ માનવ જીવન નું સૌથી સુંદર, મધુર અને સોનેરી સમય હોય છે. આ ઉંમરમાં ચિંતા તળાવ કે કોઈ પણ પ્રકારની જવાબદારી હોતી નથી. બાળપણમાં નિર્દોષતા તો હોય જ છે આનંદી થી ભરેલું હોય છે, જેમના નદી નું પાણી પવિત્ર હોય છે તેમ બાળક નું મન પણ એકદમ સાફ અને પવિત્ર જ હોય છે. બાળપણમાં સવારથી સાંજ સુધી મિત્રો સાથે ગલીઓમાં રમવું જે જેમ કે સંતો કોકડી ને પકડ દાવ, પકડ દાવને કબડ્ડી, ગીલી ડંડા અને બંગડી જે વીદેસ થી રમ દેશી રમતો રમવાની જ મજા અલગ છે તે અદરભુત હોય છે અદભુત હોય છે ચોમાસા ના દિવસોમાં વરસાદના પાણીમાં કાગળની હોડી હોડીઓ તરાવી, મુકવી અને કાયદાઓ માં રમવું બાળપણની ક્યારેય ના ભૂલાય તેવી યાદો છે. શાળા માં જાવ ઓ નવા મિત્રો બનાવવા, અને તેમ સાથે નાસ્તો નો ડબ્બો વેચવાનું, ખાવાના માટે બાળ પણના એક મુખ્ય ભાગ છે. અને બીજું કવ તો તો શાળાએ જેવું નમ મિત્રો બનાવસ સાથે સાથે શિક્ષકો ની થો ઠોપકો અને મિત્રો સાથે કરેલી મસ્તી હંમેશા યાદ રે છે, પરીક્ષાના સમયે થોડો ડર લાગતો હોય પણ વેકેશન પડતા જ મામાના ઘેરે જવાની જ ઉછ ચાહત રહેતો તે શબ્દોમાં વર્ણવી શકાય તે નથી બાળપણ માતા-પિતા, દાદા-દાદી, અને પરિવાર અન્ય સભ્યો તરફથી ખુબ જ પ્રેમ મળે છે. રાત્રે દાદીમાં દાદી ના પાસે વાતો અને સાંભળવી અને સાંભળતા સાંભળતા ઊંઘી જવું. ખૂબજ ગમતું ના ગમતું છે, નાની નાની જિદ કરવી રમકડા માટે રડવું અને પછી તરત જ માની, બોધ માં જઈને. વસવા લાવો, આ બધી બાળપણ ની નેદો સૂચોસતાઓ છે જેમ જેમ માણસ મોટા થાય. છે, તેમ તેમ તેના પર જવાબદારીઓ વધતી જાય છે. અને તેના બાળપણ અને નિખાલસ આનંદને ગુમાલી બેસે છે. એટલે મોટે જે કવિઓ અને લેખકો પણ વરંવાર પોતાના બાળપણ દિવસોનો યાદ કરે છે બાળ પણ જીવનની. એવી મૂડી છે, જે વીતી ગયા પછી ક્યારે પછી આવ તી નથી. પણ તેની મીઠી યાદો હંમેશા આપણા હૃદયમાં જીવિત રહે છે. તમે કઈ કેવા માંગો છો મેમ?
હા તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે, હું પણ આગળ બાળપણ વિશે એજ બધું કવું છું. કે બાળપણ એ માનવ જીવનનો સૌથી મોટો સુંદર અને નિર્શોધિત તબક્કો છે. જે જન્મથી લઈને કિશોરવસ્થા અ લગભગ જેમ કે બાર થી તેર વર્ષની ઉંમરે તે સુધી અ સુધીનો છે ને સમયગાળો છે ને આ સમય દરમિયાન બાળક રમતા રમતા ઘણું બધું શીખે છે બાળકમાં કોઈ સ્વાર્થ કે ક પટ હોતું નથી તેનું મન એકદમ સાફ હોય છે. બાળપણનો મોટા ભાગ રમતો રમવામાં અને નવી વસ્તુઓ શીખવામાં જાય છે આનાથી બાળકના શરીર અને મગજનો સારો વિકાસ થાય છે. આ ઉંમરે બાળક ચાલતા દોડતા બોલતા અને વિચારતા શીખે છે. બાળકના સારા ભવિષ્ય માટે તેને પરિવારનો પ્રેમ સંસ્કાર અને યોગ્ય વાતાવરણ મળવું ખૂબ જ જરૂરી છે બાળપણ એ માનવ જીવનનો પાયો છે. અને આ સમયે બાળકને જે કઈ જુએ છે. અને શીખે છે તેની અસર તેના આખા જીવન પર પડે છે. અને બાળકો તો આજ કલ ઘણી બધી વસ્તુઓ શીખે છે. અને એ લોકોની બાળપણમાં જે જે પ્રવૃતિઓ કરેલી હોય ને. તો ત્યાં આગળ ચાલીને એમને બહુ યાદ પણ આવશે જેમ કે આપડે ઘણા લોકો છે તે જે અ વીસ પચીસ વર્ષ ના થઈ જાય છે ને એને પછી એ લોકો વિચારે છે કે કાસ અમારું બાળપણ આ હમણાં બી એવું રહેતું અમે પહેલે બી પહેલે બાળક રમતા હતા ફરતા હતા અમારે કોઈ જાતની ચિંતા ન હોતી. તેજ પ્રમાણે એ લોકો આજે વિચાર છે પરંતુ છે ને બાળપણ પાછું નઈ આવી શકે એક જ વાર આવે છે અને તેમાં ખુબ જ આનંદ અ લઈને બધા અ પોતાના છોકરાઓને મોટા કરે છે એને મમ્મી પપ્પાનો તો બઉ અ યોગદાન હોય છે બાળપણના બાળકોને બાળ જ્યારે નાલ્લા હોય ને ત્યારે મમ્મી પપ્પાઓ પણ બહુ ધ્યાન આપે છે. તમે આગળ કઈ કેવા માંગો છો બેન.
તમે ચોક્કસ સાચું કીધું છે અને આ કાળમાં કોઈ ચિંતા હોતી નથી બાળકમાત્ર રમવામાં અને શીખવામા માં જ મસ્ત રહે છે. અને બાળપણ એટલે જીવનની શરૂઆતની ઉંમર. આ સમય ખુબ જ સુખદ હોય છે, બાળકનું મન પવિત્ર અને સાચો હોય જ છે. તેને દુનિયાની કોઈ ખબર ને ખરાબ વાતની ખબર હો તી નથી. આપડે જે વીતી ગયું છે તે આવતું તો નથી પણ આપણું બાળ બાળપણ ખુબ જ સારું હતું અને તે આવતું નથી, જિંદગીની ભરની બધી જ યાદો બાળપણમાં જ હોય છે, બાળપણમાં જ બધું શીખવાનું મળે છે. મોટાના સાથે બેસી મોટાની વાતો જાણી. ને બધી વાતો તો યાદ રહે છે, તમે કઈ કેવા માંગો છો?
હા બેનજ હું પણ કેવા માંગુ છું તે બાળ પણની દરેક વ્યક્તિના જીવનની છે ને સૌથી કિંમતી યાદોની તિજોરી છે, આ સમય કોઈ પણ પ્રક્રિયાને ચિંતા ટેન્શન કે જવાબદારી વગરની હોય છે. માત્ર ખાવું પીવું રમવું મને સુઈ જવું એજ દિનચર્યા હોય છે. દરેક નાની વસ્તુ બાળકના મનમાં જિજ્ઞાસા જગાડે છે. અને બાળપણના મિત્રો કોઈપણ સ્વાર્થ વગરના અને સાચા હોય છે. આ ઉંમરે મગજ ખુબ જ સક્રિય હોય છે. બાળક જે જુએ છે, તે તરત જ શીખી જાય છે. એટલે આપણે છે, ને આગળ આપણે બાળકોને એવા જગ્યાએ રાખવું જોઈએ, એવી અ જગ્યા હોય જ્યાં બાળકોને વધારે અ ખોટી વસ્તુ શીખવાનું ન આવે એમની મગજમાં તે ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ મુશ્કેલી હોય માતા- પિતા ખોડામાં દુનિયા દુનિયાનું સૌ સૌથી મોટું સુખ મળી જાય છે. બાળકોને કોઈ તકલીફ હોય ને ત્યારે બાળકો રડતા હોય કે કંઈક કરતા હોય તો મા -બાપના ખોડામાં આવે ને ત્યારે એને ખુબ જ આનંદ મળે છે અને સારી દુઃખ તકલીફો એ ભૂલી જાય છે અને મેં જેમ કે કીધુંને બાળકોને મિત્રતા તો એ મિત્રતા શું છે બાળપણની નિસ્વાર્થ હોય છે. જેમ કે મેં કીધુંને કે નાલા છોકરા હોય તો, એ ચોકલેટ પણ લઈને જાય નેતો જો એમના મિત્ર એમની પાસે માંગી લેયને, તો તરત જ એ ફોડીને આપી દે છે અને સેર કરે છે, પરંતુ આ મોટા થયા પછી આ બધું એટલું બધું જોવા મળતું નથી. બાળપણ જે નિઃસ્વાર્થથી જે લોકો મિત્રતા નિભાવે છે અને સારી સારી પ્રવૃત્તિઓ કરે છે, હસે છે. આપણા બધાને હસવાનું કામ પણ બાળકો કરે છે. મોટા લોકોને ભી જયારે જેમના ઘરમાં નાના છોકરાઓ હોય છે, ને તે લોકો ખુબ જ ખુશ થાય છે અને સારી રીતે એમનીઓ પ્રવૃત્તિઓ કરે છે. હું તો મને તો બાળપણ ખુબ જ ગમે છે. અને મેં તો એમ જ કહું કે બધા લોકોને બાળપણ ખુબ ગમતું હોય છે. અને તમે જે પણ વાતો કરીને બેન મને તો ખુબ જ સારી લાગી છે. અને ખુબ જ આનંદ આયવો આ બધી વાતો કરીને તમને કેવું લાગ્યું છે બેન?
ખુબ જ મસ્ત લાગ્યુ ને તમારું આ ભાર મારાથી વાત કરવાને
તમારો પણ ખુબ ખુબ આભાર બેન. તમે જે વાત કરીને તેના માટે ખુબ આભાર.
સારુ.